હલો
હાલો
જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ મજામાં જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજામાં
અ આજે આપણેે બાળકોના શિક્ષણ અને એમના ઉછેર વિશે વાત કરીએ કારણ કે જો હવેમ જેમને જેમ સમય બદલતો જાય છે તેમ તેમ આપણે બાળકો માટે એમની જીવન શૈલીનો સૌથી મહત્વનો ભાગ છે એમનું શ શિક્ષણ અને દરેક માતા પિતા એક ઈચ્છે છે કે એમનું બાળક છે એ જીવનમાં બહુ જ પ્રગતિ કરે અ એ બહુ જીવનમાં આગે આગળ વધે અને સારો માણસ બને એલા એટલા માટે આપણે આપણા બાળકો ના ભવિષ્ય અને શિક્ષણ માટે આપણે બહુ જ અ સજગ હોઈએ છ છેએ બહુ જ સાવચેત જોઈએ છે
હ
સાથે સાથે સારા શિક્ષણ સાથે આપણે એમને સારા સંસ્કારોનું પણ અ આપણને એમ સિંચન કરવો જોઈએ
હા એ તો તમે બરાબર કવો છો કારણ કે છે ને શિક્ષણ છે ને એ માનવ જીવનનો મતલબ આ સૌથી મહત્વનો અ મહત્વપૂર્ણ છે કારણ કે શિક્ષણ વિના છે ને મનુષ્યનું જીવન જ અધારે અધરું છે આપડે જ આપણા ટાઈમે આપડું આટલું આપણને શિક્ષણ નહી મળતું હતું જેટલું થડું મળતું હતુંમણાં આજકાલ તો આપણે આપણા બાળકોને જેટલું શિક્ષણ અપાય તેટલું ઓછું એટલું બધું આપણે વિચાર કરીએી
બિલકુલ અને આવું કહેવામાં આવે છે કે માતા પિતા એ બાળક ના પ્રથમ ગુરુ હોય છે એટલે આપણે જેવા સંસ્કાર અને જે જેવું આપણે બાલકમાં સાર સંભાળ અને જેવું વાતાવરણ આપણે એમને આપ એવી જ રીતે બાળક શીખશે અને પ્રગતિ પામશે એટલા માટે આપણને ઘરમાં જ એવો વાતાવરણ સમાન ભર્યો વાતાવરણ પછી સારા વિચારોનું વાતાવરણ ગોઠવવું જોઈએ કે બાળકમાં પહેલે થી જ સારા જે સંસ્કારો હોય એનું સિંચન થાય
હા એ તો તમે બરાબર કેવો છો શિક્ષણ શું આમ બાળકોને છે ને એ લોકો ન શિસ્ત મતલબ સમય નું કેવી રીતે મહત્વ છે સમય કેવી રીતે આપણે સમય નું ધ્યાન રાખવું જોઈએ એ લોકોને પોતાની જવાબદારીઓ એ બધ ું એ લોકોને મતલબ શિક્ષણ દ્વારા કેટલી શીખવા મળે છે બાળકોને
બિલકુલ અને શિક્ષણ માત્ર પુસ્તકોનું વાંચન જ નહીં પરંતુ એવું જ નહીિ કે ખાલી પરીક્ષામાં સારા ગુણ મેળવી લેવાના અને સાચું શિક્ષણ એ છે કે બાળક ની સમજણ હોય જવાબદારી હોય એના એના અંદર સારા વિચારો સારા સંસ્કારો આવે પછી એના અંદર એવો આત્મવિશ્વાસ આવે કે એ પોતાનું જીવન જીવવા માટે એ સફળ થઈ શકે અને બાળકને પણ પ્રશ્ન પૂછવા દેવો જોઈએ એ એની શ જિજ્ઞાસા છે એને ધ્યાનમાં રાખીને આપણે એને શિક્ષણ આપવું જોઈએ
હા એ તો તમે બરાબર કેયોો છો કારણ કે આજના સમયમાં છે ને ડિજિટલ શિક્ષણનું પણ મહત્વ વધારે વધી ગયું છે આજુની ઇન્ટરનેટ છે કોમ્પ્યુટર સ્માર્ટફોન એ બધાના ઉપયોગ થી શું બાળકો છે ને વિશ્વ મતલબ બધા દુનિયામાંની બધી માહિતીઓ એ લોકોને સરળતા સરળતાથી મળી જાય છે જેમ કલાસ લની લાયબ્રેરીઓ એ બધ તું શિક્ષણ ને એટલું બધું સરળ અને મતલબ સ્પષ્ટ બનાવી દે છે કે એ લોકો છે ને ટેકનોલોજી નો ઉપયોગ પણ મતલબ કેવી રીતે યોગ્ય રીતે કરવો જોઈએ
બિલકુલ સાચું કહો છો તમે અને આપણનેા જેમ તમે કહો છો કે બાળકોને મોબાઈલ અને ટેકનોલોજી એ આજના જીવનનો એક એવો ભાગ બની ગયો છે કે બાળકોમાં એનો જ્ઞાન હોવો બહુ જરૂરી પણ છે પણ એ લિમિટમાં પણ હોવો જોઈએ એનું ધ્યાન આપણને રાખવું પડે છે કે બાળ કેટલી વખત મોબાઈલ મનોરંજન માટે જોવે છે કે કેટલી વખત એ જ્ઞાન માટે એનો ઉપયોગ કરે છે એટલે આપણેે જયારે એના ઉપર આટલી નજર રાખીશું ત્યારે જ એનામાં પણ એવી ટેવ પડશે કે ના અમારે એનો કેવી રીતે લિમિટમાં ઉપયોગ કરવો છે એનો ને ભ આવશે
હા એ તો છે જ બાળકો શું જીવનમાં મતલબ શિક્ષણની સાથે સાથે છે ને એ લોકોને સંસ્કાર નું પણ મહત્વ એટલું વધારે જ હોય છે આપણે માતા પિતા આપડે આપણા બાળકોનુંું પૂરું પૂરું ધ્યાન રાખવું જોઈએ મતલબ છેને બાળકો શું ખાલી પુસ્તકીય જ્ઞાન જ એ લોકો માટે પૂરતું નથી આપણે પણ બાળકોમાં શું દયા સહનશીલતા દેશ માટે પ્રેમ ને એવા બધા ગુણો પણ એ બધા છોકરા બાળકો માં આવવું જરૂરી છે ત્યારે તે છે ને સાચું શિક્ષણ સાથે સાથે તે એક સારો માણસ પણ બનશે
બિલકુલ અને એક સમય એવો આવે છે કે જારે બાળક ના માતા પિતા છે જે એ એના માતા પિતા ના સંબંધ નહી પરંતુ મિત્ર જેવા સંબંધ રાખવા જોઈએ તેથી બાળક પોતાની સમસ્યા અને પોતાની લાગણીઓ સરળતાથી એમના મા માતા પિતા ને કહી શકે કેટલી જગ્યા એટલો દબાવ હોય છે કે બાળક પોતાના માતા પિ પિતાને શું એ સહન કરી રહ્યો છે કે એને શું એ જીવનમાં શું એ કરવા ઈચ્છે છે એવી ભાવના પોતાની ભાવના છે એ પોતાના માતા પિતાને કહી નથી શકતો અને એના લીધે પણ એને કેટલો તનાવ આવે છે એટલે એક સમય પછી માતા પિતાને બાળકો સાથે મિત્ર જેવો સંબંધ રાખવો જોઈએ
હા એ તો તમે એકદમ બરાબર વાત કરી તો ને છે ને હમણાં મતલબ શિક્ષણ નું તો એટલું બધું હમણાં છે ને આજકાલ આપડણે જેટલું બાળકોને જેટલું શિક્ષણ જેટલા સંસ્કારો શીખાવી ને તેટલું ઓછું જ છે એમ કારણ કે જો અવે તો છે ને અ બાળકો સાથે સાથે છે ને આમના તો શિક્ષણ આપણે સ્ત્રી પુરુષ માટે પણ સમાન રીતે મહત્વનું થઈ ગયું છે કારણ કે હવે તો જો જો એવું શિક્ષિત સ્ત્રી હોય છે તો તે પોતાનું જ નહીં પરંતુ આખા પરિવારનુ પણ છે ને અ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે કારણ કે છે ને મતલબ મહિલાને પણ છે હમણાં તો જોઈએ તો આ મતલબ શિક્ષણ નું પ્રોત્સાહન આપવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે અગર જો એક સ્ત્રી મતલબ આપણે જો હોય તો શિક્ષિત હોય તો તે આખા પરિવાર ને મતલબ અ આખા પરિવાર ને શિક્ષિત કરી શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે હા શિક્ષણનું બહુ જ મહત્વ છે બાળકો માટે પણ અને સ્ત્રી સ્ત્રી ઓ માટે પણ જો એક સ્ત્રી શિક્ષિત હોય તો એક માત્ર આ એનું જ નહી પણ બે પરિવાર નું એ પૂરું પાડે છે અને પોતાના બાળકોને પણ સારો સારું શીખ શિક્ષણ આપવા માટે મદદરૂપ હોય છે. તો આજકાલ શિક્ષા નો તો બહુ જ મહત્વ છે અને આ શિક્ષણના મહત્વના સાથે સાથે બાળકમાં બીજા સંસ્કારો નું સિચન અપ આપણે કરીએ તો એ સા સારા સમાજની પ્રગતિ નું પ્રતિક હોય છે કારણ કે એ જ અ આગળ વધીને એ આપણું દેશ નું ભવિષ્ય બનવાનું છે તો એમાં જો સા સારા સંસ્કારો હસે તો દેશનું ભવિષ્ય પણ ઉજ્જવલ થઈ થઈ શકે છે.
હમ્મ એ તો તમે બરાબર કેવો છો આપડ માતા પિતાઓ એ શું એ મતલબ બાળકો માટે એક મતલબ એવી ભૂમિકા મતલબ આપણે ધરાવીએ છીએ કે બાળકોને આવે છે ને આપણે શિક્ષણ માટે શિક્ષણ માટે પણ આપડે કેટલું ધ્યાન રાખવું જોઈએ મતલબ એ લોકોને એટલું બધું પ્રોત્સાહન કરવું જોઈએ બાળકોનું એમના અભ્યાસ માટે આપણે જેને યોગ્ય મતલબ વાતાવરણ પણ આપણે એનું ધ્યાન ધ્યાન રાખવું જોઈએ કે મતલબ એ લોકોના માટે શિક્ષણ માટે આપણું આ જે ઘરનું વાતાવરણ છે તે કેવું હોય છે તે પણ માતા પિત થાય કેટલું ધ્યાન રાખવું જોઈએ એ આપણા પોતાની જવાબદારી હોય છે.
બિલકુલ સાચુ કો છો હા એક બાળકને સારું શિક્ષણ અને સમાજનો સારો વ્યક્તિ બનાવા પાછળ માતા પિતાની તો અહેમ ભૂમિકા હોય જ છે એના સાથ થે એના પરિવાર વાળાઓ શિક્ષ આ એના શિક્ષક પછી સમાજ પે એને બહુ રો બહુ આ વસ્તુઓ શીખવાડે છે કે આ જેમ જેમ તે પ્રગતિ પામે છે એમ એ મેં શીખતો જાય છે. તો એટલે જીવન પર્યંત શિક્ષણ તો એક એવું છે કે આજકાલ તો એ તો થઈ ગયું છે કેટલી નવીન નવીન ટે ટેકનોલોજી આવી ગઈ છે તો શિક્ષણ એ માત્ર ડિગ્રી પ્રાપ્ત કર કરતું જ પૂરતું નહી પણ કેટલી બધી સ્કીલ્સ ડેવલપ કરવાનું પછી અ નયા નયા આ ગેજેટ્સ નયા નયા આ ટેકની ટેકનોલોજીનું પણ જ્ઞાન અ સમય સમય પર લેવું જોઈએ તો જેનાથી આપણે આજના સમય સાથે ચાલી શકી એ એટલા એટલા માટે બાળકોમાં આપણને આ બધી જ રીતે એને અ અ શિક્ષિત કરવા માટે આપણને પ્રયાસ કરવો જોઈએ.
હા એ તો તમે બરાબર કેવો છો. હવે છે ને મતલબ આ શાળાઓ અને કોલેજોમાં પણ જોવ ની હવે છે ને મતલબ એ લોકો ના આ ભ ભવિષ્ય મતલબ આમ આ આગળ વધવા માટે છે ને એ લો ના સુરક્ષા અંગે પણ છે શિક્ષણ આપવા આપવું જોઈએ જેથી બાળકો છે ને જેમ જેમ યુવાનોમાં યુવાનો બને છે ત્યાં સુધી શરૂઆતથી જ અગર જો સારા ટ્રાફિક સંસારો એ લોકો સંસ્કારો એ લોકોમાં શિ શિક્ષણ અપાય તો દર મતલબ છે ને એ લોકો મતલબ એ સમય નો એ એટલું બધું એ ઉતાવળ થી આખી જિંદગી ના કાઢી મૂકે કે એ લોકોને આગળ જ તથા કોઈ પસ્તાવો થાય કે એવું. તો એ લોકોને એ પણ શિક્ષણ સ્કૂલોમાં ને શાળા માં આપવું જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે. અ ચાલો તો હવે તો જો આપણેે આ શિક્ષણ હવે આજકાલનું જે અ શિક્ષણ સ્તર છે. એ બહું જ વધી રહ્યું છે ટેકનોલોજી વધવાના કારણે બાળકોમાં બહુ જ પ્રેશર આવે વી રહ્યું છે તો આપણને એ પણ હેન્ડલ કરીને અને પછી બાળકોને આજના સમય પ્રમાણે એમને આગળ વધાવવા માટે પ્રયાસ કર જોઈએ અને આપને પણ બાળકો સાથે સાથે માતા પિતાને પણ એટલા જ પ્રયત્નો કરવા પડે છે કે જે જેથી એ એના જીવનમાં સફળ થઈ શકે તો એના માટે આયોજન સારા આયોજનો કરવા પડે છે તો એ સૌથી મોટી ભૂમિકા નિભાવે છે કે જયારે આપણે બાળકોના ભણતર અને એના ભવિષ્ય માટે જે પણ આયોજનો કરીએ છે એ જ એને સફળ કરવામાં બહુ સારી ભૂમિકા ક નિભાવે છે તો ચાલો ફરી મળીએ હા હા